હેલો.
હા.
અવાજ આવે.
હા આવે છે કેમ છો?
બસ મજામાં તમે કેમ છો?
હું બી પણ મજા માં છું.
શું કરતા હતા?
બસ કઈ નથી આ ચા ને પીધી હતી ને આનો ના નાસ્તો બનાવી લીધો ને. આજ તો દીકરી ના છુંટી છે ઈસ્કુલ ની રજા
સારી આજે તો રવિવાર હશે ને તો બધા સમો ને રજા હશે.
એ એમ કામ પણ ક બહુ ધીમે ધીમે થાય છે.
હા આવજો ને. હોય છે ને બાળક છોટા છોકરા છોકરી ઘરે ત્યારે આપે બી હવે લેટ થઈ જાય.
એમ બધું બધું કામ એમ બઉ ધીમે ધીમે થાય છે. છોકરા હતા ગર્વ ઘરે થાય જે. આજધી છુટ્ટી માં આપ તમે ગાંવ ગયા હતા
હા ગાંવ ગઈ હતી મેં.
ગાંવ નુ જીવન તો બહુ બ સરસ છે ને
હા ગાવ નું જીવન તો બહુ સરસ છે અને એમ એમ કે ગાવ નું જીવન માટે તો ભારત નો આ આપને તો ઘણી સ સાંભળ્યું છીએ કે ગાવ ફક્ત રેવાની જરૂર નથી પણ સા ને સાદગી ને પ્રેમ અને પ્રકતિ સાથે ના સંબંધુ જીવન
સારી વાત. અને અ ભારત એ ગાવ ને ભારતની સંસ્કૃતિનું હૃદય છે. શહેર ભલે આધુનિક હોય પણ ગામના આત ગામમાં આજ પણ સાદગી પ્રેમ સંસ્કાર અને પ્રકૃતિ માટેનું સુંદર જીવન જોવા મળે છે. ગાવનું વાતાવરણ શુદ્ધ હા વ અ ગાવનું વાતાવરણ શું શુદ્ધ હોય છે આવી હવા શુદ્ હોય છે પક્ષીઓના કલરવથી સવારે ઉઠે અને સાંજ પડે ત્યારે મંદિરની ઘં ટીની આરતીની મધુર અવાજ વાતાવરણને પવિત્ર બનાવે છે.
હમ્મ સાચું કીધું છે બધું સરળ ને પ્રાકૃતિક હોય છે. સવારમાં પક્ષીઓ ના મધુર કરવાથી દિવસની થાય છે. કે ખેતરોમાં લહેરાતા પાક ને હરિયાલા ઝાડ અને શું દવા વાતાવરણ ગામ શુભા વધારે છે.
હા સાચું.
કેમ કે ગામ ના તો લોકો એક બીજા સાથે પ્રેમ ને સહયોગ ને અને ભાઈ ચારા થી રહે છે કે કોઈ ના ઘરે સુખ કોય કે કોઈના ઘરે ભલે સુક હોય કે ભલે દુઃખ હોય. આખું ગાવ એક પરિવારને પરિવાર ની જેમ સાથે ઊભો રહેે છે. આઇ ચેતા ગામની સાચી તાકત કેવાય છે.
હા તો હે છે ને અને ગાવના લોકો મેનતી હોય છે સવારે સવારે થતાં જ કિસાન ખેતર પર તરફ નીકલે છે. કોઈ હલ ચલાવે છે કોઈ વાનસી કરે છે કોઈ સિંચાાઈ કરે છે અને કોઈ લાણની કરે છે કિસાન દિન રાત મેનત કરીને આપણા માટે અન્ન ઉગાવે છે. એટલે કિચા કિસાનને અન્નદાતા કહેલાવે છે. જે કિસાન ના હોય ને તો આપણે ભોજન પન ના મળે છે.
સાચું કીયું મને તો ગાવ નું જીવન બહુ ગમે છે. બઉ સરસ લાગે.
હા ગાવા નું જીવન તો બહુ સરસ હોય છે.
હર વર્ષ તો રજા હોય ના. એટલે ગામ ફરવા જાઈએ.
હઆ. સાચી વાત.
હું ખેત અ ખેતી ગામ નું મુખ્ય કારણ થાય છે કિસાન અ દીસ રાત મહેનત કરીને અનાજ ને એને શાકભાજી ને એને દૂધ ને ઉત્પાદન કરે છે.
ભોજન મલે છે ને તે કિસાન ની મહેનત નું પા આમ છે એટલે જ તો કિસાન ને અન્નદાતા કેવાય છે.
ને
હાચુ
ગામમાં તો જો ની તો ગામમાં તો તહેવારો બટ ખુબ ઉત્સાહ થી ઉજવાય છે. ક્યારે નવરાત્રીઓ ને ટાયર ને હોલી અને દિવાળી જેવા તહેવારોમાં તો આખું ગાવ એને આખું ગાવ આનંદ અને ઉમંગ
સાચું અને તમે જુઓ છે ગામમાં બાલકોના ખુલ્લા મેદાન માં રમતા રમે છે. તે આ કબડ્ડી ખોખો ગીલી ડંડા ક્રિકેટ અને બીજી રમત રમે છે. આ રમતથી શરીર મજબૂત બને અને મિત્રતા પણ બધે છે.
હા આ વાત તો સાચી કીધી છે તમે અત્યારે દરજા હોય ને એટલે જાય એટલે બાળકાને તો બધા ગલી મોલ ના બાળક ને બધા રમત ગમત કરે છે. ને ઓ ગામનું જીવન તો સુંદર છે ત્યાં અમુક સમ પણ છે હા. રોજગાર સારા રસ્તા અને આધુનિક સુવિધાઓમાં પણ ઘણા ગાવો માં હજુ પણ ઓછી છે. કે સરકાર સમાજ ના ડૂબતી આ સમસ્યાઓને દૂર કરી શકે
સારું અને ગામમાં એકબીજા પરથી ખૂબ પ્રેમ અને આદર હોય છે કોઈના ઘર લગ્ન હોય ને તો પ્રસંગ હોય કે કોઈ મુશ્કે મુશ્કેલ હોય તો આખું ગામ એકસાથ ઉભું રહે છે આ ભાઈ અત્યારો ગામની સાચી ઓળખ છે. ગામમાં નાના મોટા બધા એક પરિવારની જેમ રહે છે.
હમ્મ સાચું કયુ તમે ગામં તો આવી છે એકતા છેની કે એટલે ગામ તો એકબીજાની ધું પડે એકબીજા ને ખુશી હોવે એમ કે પૂરો ગાવ સાથે ઊભો રહેે છે. આજે તો સ્માર્ટ વિલેજ ની કલ્પના સાકાર થઈ જે કે તે ડિજિટલ સિક્સર એવો સોર ઉર્જા હતી અને આધુનિક ખેતી ના સાત નુ ગામ ગામને પ્રગૃતિ તરફ લઈ જા રહ્યા છે
સાચી વાત કીએ તો એ છે ને ગામમાં તહેવારમાં ખુબ આનંદ અને ઉમંગ થી ઉજવાય છે ઉત્તરાયણ માં પતંગ ઉડાવવામાં આવે છે હોળીમાં રંગ રમવામાં આવે છે ને નવરાત્રીમાં ગરબા રમાય છે અને દિવાળીમાં આંખ આખું ગા દિલવાળો અ દિવાળો થી જગમગી ઉઠે છે આ તહેવારમાં સમાજમાં પ્રેમ અને એકતા વધારે જોવા મળે છે ગાવોમાં
ગામમે તો પર્યાવરણ પણ એ તો શુદ્ધ હોય છે નહી કે કઈ ને બીમારી કઈ બીમારી નથી થાય છે. એટલે એટલો હવા પાણી સુધ મળે છે આપણને એટલો વાતાવરણ શું થાય ને એ તો પર્યાવરણ બી સુદ થાય, એટલે આપણને કઈ બીમારી ગામને રેતા હોય ને તો કઈ બીમારી નથી થાય. ને એટલે તો આપણે બધા એ ગામની સંસ્કૃતિને પરંપરા અને એને પ્રકૃતિનું જતન કરવું જોઈએ. કે જે ગામ બનશે મેં તો એટલું જ કહી કે ગાવ દેશ નો પાયો છે. કિસાન દેશ નો અભિમાન છે. ને ગામની પ્રગતિ, દેશ ની પ્રગતિ છે.
સાચી વાત, આ ખૂબ સરસ વાત કહી. અને ગાવની પ્રકૃતિને જોવા જઈએ જેઈ હોય છે, ને તો હરિયાળા હરિયાલી ખ ખેતરો માટે વૃક્ષ, નદી, તળાવ, પક્ષી અને પશુઓ ગાવાના સુંદર બનાવેે છે. અહીં પ્રદુષણ ઓછો હોવાથી, લોકાના સ્વાસ્થ્ય પણ સા ચારું રહે છે.
સારુ કયું. હ હા
તો પ્રકૃતિ એની સાચી સુંદરતા છે, કે હરિયાલા ખેતરોને વિશાલ વૃક્ષો ને નદી પશુઓ ગામને તો બજ હવાને પાણી મ સ્વાસ્થ્ય માટે ખુબ લાયક લાભદાયક છે. જો કે ગામમાં અમુક સમસ્યા પણ છે. એમ ઓ અ આસ્પતાલ ને એ ઉધ્યોગ, રોજગાર, રસ્તા તેને આધુનિક સુવિધાઓ માં ઘણી હજુ પણ ઓસી ઓછી સુવિધા છે. પરંતુ સરકાર અને ગ્રામજનો ના પ્રયાસ થાયના, ખાવાનું ખુબ બદલાય બદલા
સાચી વાત કઈ, એને
તો આપની સંસ્કૃતિ છે, જા તો આપની પ
જો કે ગામમાં અમુક સમસ્યા પણ છે, પણ ધઅ ઘણા ગામોમાં સારા રસ્ત તા અસ્પતાલને બધું હજી બનવાની વાર લાગે છે.
હા સા